હ રાધે રાધે કેમ છો ડમે.
ર રતે હું મજામાં છું તમે કેમ છો તમારા પરિવાર વાળા બધા મજામાં છે ને.
હા હું પણ એકદમ મજામાં છું મારા પરિવાર બધા એકદમ મજામાં છે તમારા પરિવાર બધા મજામાં છે.
હ મારી પરિવારમાં બધા મજામાં જ છે પણ હમણાં જ મારા બાજુમાં એક કાકા હતા તે બીમાર પડ્યા હતા અને તેમણે સારું એવું ફિટનેસતી એટલે તમને હાલમાં એ પગમાં ગોઠણ દુખાવો થવા માટે તેમણે ડોક્ટર પાસે પણ જવાનું કર્યું તે પહેલાથી જ એવું હાલવા ચાલવાનું નહી રાખતા અને એમનું કામ પણ એવું હતું કે તેમને બેઠું બેઠું કામ કરવા પડતું જેથી કરીને તેમનું શરીરનું. હલન ચલન પણ વધારે નહીં થતું હાલમાં તેમને પણ સારા છે પણ તેમને ડોક્ટરે કહ્યું હતું કે તમારે તમાર બોડીને હાલતી ચાલતી રાખવીું જોઈએ એટલે સારી રાખવીું જોઈએ અને ફિટનેસ રાખવી જોઈએ જેથી કરીને આગળ જતાં તમને એવી બીજી કોઈ બીમારી ના થાય અને પરેશાન ના આવે એટલે મારું તો એવું માનવ છે કે આપણા શરીરને ફિટ રાખવું જોઈએ જેથી કરીને આપણે કોઈ પણ પ્રકારની બીમારી ન થાય.
હા તમે જે જણાવ્યું પ્રમાણે બેઠું જીવોને એમના માટે સારું ના કહેવાય કારણ કે ડોક્ટર સલાહ એ આપે છે કે આપણે એટલે બીમાર બી હોય છે પરંતુ આપણે જે શરીરનું હલન ચલન કરવી ખૂબ જરૂરી છે કારણ કે બેઠું જીવોને એમના માટે સારું ન કહેવાય કારણ કે હમણા તો આરોગ્ય એટલે કે આરોગ્યને ખૂબ સાવચેતી રાખવી છે આપણા શરીર કારણથી કારણ કે હમણાં ઘણા બધા એવા રોગો ફેલાય છે જેના કારણે આપણું શરીર અમુક સમયે માડું પણ પડી જાય છે પરંતુ આપણે તે તે સમયે આપણું શરીરને ખાસ સારું એવું ખાસ ધ્યાન રાખીએ જેના કારણે આપ શરીરમાં સારી ફૂર્તી રહે અને જેના પ્રમાણે આપણે ખુબ આખું જીવન તાજગી અનુભવી કારણ કે અમુક લોકો એકમ આળસુ હોય છે જેથી કરીને બેસી જ રહે છે ને અમુક ફોનમાં લાગી રે છે અને એ લોકો કઈ કાર્ય કરતા જ નથી ફિટનેસ લગ કારણ કે એ પણ એ લોકોના આગળ જતા ખૂબ મઠાય છે માય છે પરંતુ એ લોકો માનતા નથી કારણ કે આરોગ્ય સંભવિતવી ઘણી બધી બીમારીઓ પણ ફેલાય છે કારણ કે આરોગ્ય આપ આટલું આપણા આરોગ્યમાં જો આ ઘરવાળા કે પછી અન્ય કોઈ પણ બધા વ્યક્તિને આપણે ધ્યાન રાખવું જોઈએ કારણ કે આરોગ્ય તો આપણું સારું ના હો એટલે કે આપણું સ્વસ્ સારી સ્વચથતા કે કોઈ પણ સ્વસ્થ આપણું સારું ના હો તો આપણને ઘણી બધી બીમારીઓ પણ થઈ જાય છે જેથી કરીને આપડું ધ્યાન તો રાખવું જ પડે છે ને
આપણું શરીર સારું ન તો આપને કેટલીક બધા પ્રકારની બીમારી થઈ છે એટલે શરીર માં સારું રાખવા માટે હું રાતના જલ્દી ઉઘ આવ છું અને સવારે ઉઠીને પહેલા દોવાઉં છું અને દોડવાથી મારા શરીરમાં સ્ફૂર્તિ આવી જાય છે અને શરીર સારું રહે છે પછી ઘરે આવીને મે સારો એવો ખોરાક લઉ છું જેથી મારા શરીર માં સારા એ પોષક તત્વો રહે છે અને હું બહારની વસ્તુ ખાવાનું ટાળું છું કારણ કે બહારની વસ્તુઓમાં કેમિકલ યુક્ત બધું આવાનું હોય જે કરીને આપણા શરીરને નુકસાન થાય છે હાલમાં વસ્તુ આપણને ખાવાની મજા આવે છે પણ આગળ જતા તેનાથી આપણે ઘણા બધા નુકસાન થઈ શકે છે એટલે આપણે બહારનું વસ્તુ ખાવાનું ટાળવું જોઈએ અને ઘરે બન બનાવેલ વસ્તુ ખાવુ જોઈએ
હા તમે જે જણાવ્યું એ પ્રમાણે એ તો ઘરનું ખાવું એ ખૂબ જરૂરી છે અને બહારનું ખાવવાુંનું આપણે ટાળવું જોઈએ કારણ કે આરોગ્ય પર એ ખૂબ એટલે આપણા શરીર પર અને આરોગ્ય સંબંધિત કોઈ પણ એ સમસ્યા પર એ ખૂબ અસર કરે છે જેથી કરીને આપણે ઘરનું ખાઈએ તો સારું જ છે. અને ખાવા માટે કે આપડે ઘરનો વધારે પૌષ્ટિકાર ખાવો જોઈએ જેથી કરીને આપણું શરીર ખૂબ મજબૂત રહે અને ખુબ સારું રહે અને આપડું જીવન ધરણ પણ સુધરે કારણ કે આરોગ્ય સંબંધિત કારણ કે આરોગ્ય જો આપણું સારું રહે તો આપણે ઘણી બધી પ્રકૃતિ કે ઘણી બધી આપણે શારીરિક પ્રવૃત્તિ બધી સાહસિક પ્રવૃત્તિ આપણે કરી શકીએ છીએ અને આપણે આવું પ્રવૃતિમાં આપણે વધારે દોડવાના આપણે બ હાફ પણ ચડી જાય એવું આપણને એ બધી પરિસ્થિતિ ન થાય કારણ કે આપણી ફિટનેસ હોય તો આપણે ઘણા બધા રન પણ દોડી શકીએ અને આપણને એવું બધું સમસ્યા થતી નથી
સાચ ફિટનેસ તો રાખવી ખુબ જ જરૂર છે હમં કોલેજમાં એક સ્પર્ધા રાખી હતી જેમાં દોડની સ્પર્ધા રાખી હતી દોડમાં એમાં દોડવાનું હતું હું દરરોજે દોડવા જાઉં છું એટલે મારો બીજો ક્રમાંક આવ્યો હતો પણ મારો એક્ર આવી ફિટનેસ ના રાખતો હતો અને અરે બેઠો બેઠું જીવા જીવતો હતો અને કો પ્રકારની કસરત પણ ના કરતો હતો જેથી કરીને એમાં ભાગ લેવા માંગતો હતો અને હું એ સાથે ભાગ લીધો હતો એ દોડાવી પણ ન હતો અને પૂરી ના થતી એટલે ખૂબ જ થું હતું કે મારું શરીર આટલું ખરાબ છે કે મા આલું પણ દૂરતું નથી અને શરીરમાં આટલી પણ ફિટનેસ નથી કે એ જોઈને પછી એને હું કહ્યું કે તારું શરીર ફિટનેસ કરાવો અને તારું શરીર સારું એના પછી એને જીમ જવાનું ચાલુ કરી જીમમાં એને ખાસ એવી સારી કસરત કરી જેથી કરીને હાથ હમણાં એમને સારા એવું શરીર છે અને એમની સારી એવી બોડી પણ છે જેથી કરીને એનાથી એને આગળ જતા ખૂબ જ ફાયદો થશે અને એનાથી એના જ ફાયદો છે સાચું ક ને આપણું કસરત કરતી જ રહેવી જોઈએને.
તમે જે કીધું એકદમ બરાબર છે કારણ કે કસરત કરવી એ આપણા શરીર માં ખુબ લાભદાયક છે અને ડોક્ટરો પણ આપણને કહે છે કે તમે જમી લેવા પછી થોડું ઘણું ચાલી આવો તેમના શહેત સારું પરંતુ અમુક લગ એવ પણ છે જમીટલે. જમવાનું ટાઈમ પર પણ જમતા નથી તેમ મોડું જમે છે અને પછી એ જમીને સુઈ જાય દરટ જ સુઈ જાય છે તે એમના હેલ્થ માટે સારું ન કહેવાય કારણ કે એ આપણે એટલે આપણે જમી લીધું હ વહેલું અને આ એટલે કે વહેલું જમી લઈએ અને વહેલું આપડે આવું ચાલવાનું કરીએ જેથી કરીને આપણું શરીર માં ખૂબ વધે છે પરંતુ અમુક લોકો એવા હોય છે જે લોકો મોડા જમે છે અને તે લોકો જમીને સુઈ જ જાય છે તેમના શરીરમાં પાચન શક્તિ બરાબર થતી નથી અને તેમને આવા ગેસ કે જેવી બીમારી કે અન્ય કોઈ પણ આવી આ ગેસ કે આ બધી સમસ્યાઓ ઉભી થઈ જાય છે અને તેનો રાત્રે બરાબર ઉધ